હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બેટા?
હા મજામાં. તમે કેમ છો?
અમે પણ મજામાં. બાકી મમ્મી પપ્પા મજામાં?
હા મમ્મી પપ્પા પણ મજામાં. તમે બધા મજામાં છો?
હાજી મ અહ ભાઈબેન
હમ્મ ભાઈ બહેન છે મારી.
હ નાની બેન છે?
હા નાની છે મારાથી.
વા સરસ બેન મજામાં? હા દાદા દાદી.
ભણે છે હા દાદા દાદી પણ મજામાં છે.
સરસ સરસ બાકી શું ચાલે છે? કેવું કેવું ચાલે છે?
સોરી સ્ટડી?
હા ભણવાનું હા હા.
હમ્મ સારી સારી સારી ચાલે છે. હાલ અગિયારમાં માં છું હું તો. પર અહ મતલબ મહેનત મહેનત કરું છું તો બસ હાલ સારી જ આવે છે મારી તો મહેનત.
હા સરસ.
હા કેમકે આજે માર્ક્સ મળ્યા ના હા આજે માર્ક્સ મળ્યા તો લાગ્યું કે ના મેં જે મહેનત કરી મેં મારો જે ગોલ હતો ને કે મને નહીં આ ટલેથી આટલી જવું છે આ મતલબ મને આટલું આગળ બળવું છે તો એટલે મેં એ એનાથી જ મહેનત કરી પછી આયા પણ મારા માર્ક્સ તો.
વાહ વાહ વાહ બહુ સરસ બહુ સરસ ખુબ ખુબ શુભકામનાઓ ખુબ ખુબ શુભકામનાઓ.
ધન્યવાદ ધન્યવાદ.
બાકી મજામાં?
હા બધા મજામાં આપણડે બસ લાઈફમાં મહેનત કરવા રહેેવાની. પછી તો એ આપડે બસ મેહેનત કરવાની પછી એ જે ભગવાન છે ને આપડે ફલ તો આપે જ. એમ એમના એમના એમ એમ એ મતલબ એમાં એને વિશ્વાસ રાખ લખવાનું પછી તો આખું સંસકાર સંસાર ને આટલાથી આટલા થઈ જ આવે છે.
હમ્મ હમ્મ સાચી વાત છે સાચી વાત છે. હા હ જિંદગી માં મહેનત તો કરવી જ પડશે. ઘણા લોકો ખાલી ભાગ્ય ના આધારે બેસી રે છે નબ નસીબ ના આધારે બેસી તેવો છે. નસીબ ના આધારે તો બેસીને ચાલવાનું જ નથી. એ તો બિલકુલ ખોટી જ વાત છે એમ કે મારા નસીબમાં જ નથી પણ તમે મહેનત કરશું હમ્મ પ્રયાસ કરશું તો પછી ભગવાન પણ જોશે ને આપડે આપડું નસીબ બદલી શકશું.
હમ્મ આવું જ છે. આપણે ક્યારે પણ નસીબને નહીં દોષ આપવાનું કે મારો નસીબ આમ છે, આમ છે, નરસીબ ખબર નહી ક્યાંથી મળે છે, આપને આપડ ખબર છે એ એટલી મસ્ત એટલી સારી જિંદગી જીયો છો કોન ક્યારે ક્યારથી મળી આપણા નસીબથી જ મળી છે ને કે અમે આલી સારી જિંદગી જીઓ છો. ભલે અભી. હમે કેટ કમ કેટેગરી કીરગીરના છો મિડલ ક્લાસ છો પણ કેટલી સારી જિંદગી જીએ છે બધ મતલબ એ જે આ હમે જોઈએ છે ને કે ભાઈ જે ફૂટપાથ પર આમ બેઠા છે, પછી એમને ખાવાનું નથી, થી મળતું એ કી એ તો પણ હાલ એ પણ ખુશ છે. હા મે ભલે ભાઈ એ નસીબ ને થોડી દોષ આપે છે, મારું નસીબ આમ છે, ભલે એ મહેનત તો કરે છે, એક વાર ભલે હાલ ના સક્સેસ થાય પણ પછી તો એ પણ સક્સેસ થાય જ ને
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે.
હા તો ક્યારે પણ નસીબ ને તો આપ આપવું જ નહી.
હા નસીબને આધારે તો ખાલી બેસી ના શકાય એમ.
અને દોષ પણ નહીં આપવાનું ભાઈ આપણા કર્મ આમ છે અને પ્રેમાનંદજી બોલે છે કે ક્યારે પણ આપણે કર્મ કર્માને તો બોલો જ બત અગર ક્યારે કર્મા કર્માને હત યાર દુઃખ થઈ જાય ને કા કર્મા તો છોડો આપણે આપણાને કોઈ પણ સાથ નહી આપે.
હા સાચી વાત છે હમ બિલકુલ સાચી વાત છે હમ. હમ હમ્મ તમારે તમારી વાત તો બહું છે મને મન મતલબ મને પ્રેરણા આપે. હમ તમારા માંથી ઘણું બધું શીખવું પડશે.
તમે તમે બસ મનીષા આંટીથી પૂજજો મારા મતલબ આટલું પૂછજો એ મારા હું આમ ની કીટી મતલબ એ મારાથી મોટા છે તમે પણ મારાથી મોટા છો બલકી મને શીખવું પડશે તમારેથી કે તમેં કેવી રીતે ભાઈ આ જિંદગી જીઓ છો. એ પણ કે છે કે ભાઈ તું તારી આટલી નાની ઉંમરમાં તું આટલું બધું તમને ખબર છે, કેમકે હાલની હાલની જે ઉંમરમાં છે ને તો એ બધા હાલની જે જનરેશન ચાલે છે ને એ બધાની શું સોચ છે કે આ નહીં આ મતલબ આમ ભગવાન પાઠપૂજમાં આ બધુંમાં નહીં વિશ્વાસ રાખવાનું પછી એ જ પ પછતાય છે.
હમ્મ હમ ના ના સાચી વાત છે. ને જે આપડે કેતા ને ઘણા લોકો સાથે જોજો પરિણામ પણ આવશે ને કે મારો નસીબનો વાંક છે, પણ તમે તમારા બિ થી અંદર થી પૂછો, અંતર આત્માને પૂછો કે તમે ચાલીસ ટકા વાળી મહેનત કરી કે, ટકાવારી મહેનત કરી તી હમ અને જો સાચે મહેનત કરી હોત તો તમે ખોલાવો હા પેપર ખોલાવો. પાછુ નિરીક્ષણ કરાવો. તો તમને સાચી ખબર પડી જશે કે તમે કેટલા પાણીમાં છો.
જૂઠ નહી બોલવાનું કોઈના થી પણ જૂઠ તો નહીં અને કોઈને હર્ટ તો જિંદગીમાં કરવાનું જ નહી અગર ત તમને ખબર છે હાલ મેં અગર તમને હટ કર્યું. તો મને નહીં ખબર કે તમે મારા માટે શું બોલો છો. પણ તમને જે હર્ટ તમારે જે ઘૃણા પર મેં ત તમને કષ્ટ આપ્યું આ બધું તમારું તમને બહુ જ દુઃખ આપ્યું. ભલે તમે નહી મને કેતા મને મને નહી ખબર પડતી કે તમે મારા માટે મતલબ આ મેં તમને આટલી આટલું દુઃખ આપ ઉપર પછી એ ભગવાન તો જોવે છે ને એ તો એક એક વાત ન બદલો તો લે છે ને જે અમે અ અગર આજ છો બીજા દાડે નથી તો એ તો એ તો લે છે ને તમે તમે ગયા તમે કેટલા સારા કામ કર્યા અને તમે કેટલા બુરા પણ કામ કર્યા.
હા બિલકુલ સાચી વાત છે ભગવાન હા બેઠો જ છે અને ઉપર જોવે જ છે. હવે તો જે કે છે કે આ જમાનાનું આ જિંદગીના કર્મો નું ફળ હમણાં જ મળશે. હ હવે કેજ છે કે પેલા ભગવાન હ પેલા ભગવાન. આ પુસ્તક લઈને બેઠો લખવા માટે આપણા કર્મોનું આપણા કર્મોને પણ હમણાં તો ભગવાન. પણ લેપટોપ લઈને બેઠો છે એટલે ભગવાન બિલકુલ અપડેટશમાં ફોકસ અપડેટસ મારીએ છે.
એ એક એક દિવસનો લખે છે કે એક એક દિવસ એક એક મિનટ નું લખે છે કે તમે શું કરો છો શું કરો છો શું નથી કરતા કોઈનો બગાડ છો કોઈનો નથી બગાડતા. કેટલુ તમને હું આ હ હમે પ્રેમાનંદજી કે છે કે તમે દાન માં કરો ત તમને જયારે તમારા મનથી ના લગે ને કે મને દાન કરવું છે આમ દીખાવો મત કરો કી મેં આટલું દાન કર્યું બીજા બીજાને સંભળાવ્યું કી મેં તો આટલું દાન કર્યું તો સ્ત્રી પાંચ રૂપિયાનું બિસ્કીટ આપ્યું પણ એ પાંચ રૂપિયાનુ બિસ્કિટ મતલબ પાંચ લાખ પાંચ કરોડ સુધીનો એટલો એનો પૈસો છે કેમકે એ એના મંત એના ભાવોથી આપે છે કે હા મે કોઈને આમ આપ્યું છે. એ તો એ તો મતલબ ડાયરેક્ટલી ભગવાનના મુખમાં જ આવશે ને અને જે જે જાદા પૈસા માટે આપ્યા જે જેમનો સ્ટેટસ ફેશન માટે આપ્યા. એ કોઈ નહી એ સિર્ફ વ્યર્થ છે બધું
હા એ તો બધું વ્યર્થ જ છે અમારા સત્સંગ માં પણ કે છે. કે એક પણ ફળ તમે ભગવાન ના મંદિરે જઈને ના ચડાવો. દર્શન કરી આવો સાચા દિલ થી સાચી ભાવના થી દર્શન કરી આવો એક એક બી ફળ ચડાવવાની જરૂર નથી. તમારી શરીર ની અંદર ભગવાન બેઠો છે. પેલા એને ફળ ચડાવો પેલા એને ફળ ફડાવો. પછી હુ કવ કે આપડે જે માન્યતા છે. કે નાના આપડે કોઈ પણ પૂજા કરીએ કે સત્યનારાયણ પૂજા કરીએ. તો પાંચ ફળ તો ચડાવવા જ પડશે અલગ અલગ જાતના નહી. પેલા તમારા તમારા પેટને તમારા શરીર ને તો પાંચફળ આપો.
હ દિખાવ શું કરવા કામ અલ એક માણસ જોશે દસ માણસો જોશે ભલે હજાર માણસો જોશે. આપડી પાસે આવશે પણ યા વાતો પણ કરશે કે હા એમને તો આટલું આપ્યું. એ આટલો છે એ આમ આમાં આટલો છે દેખાવો છે. અરે પણ તમે દિખાવો કરો જ કેમ કેમ કરવાનું દેખાવો આપ પણે ભગવાનને શું આમ આટલામાં આટલે દુનિયામાં ભેરવીને મોકલ્યું છે. કે તમે દેખાવો કરો કોઈનો બુરો કરો બદ બધાને દુઃખ આપો બસ એમાં જ ખુશ થવું છે બસ આપણું પાપ નું ઘડું ભડત રહો ભડત રહો અને જે કર્મનો ઘડો છે ને અગર કોઈ જો કોઈના મ આપણા સચ્ચા દિલથી આપું પૂજા કરવી એ બધું બસ્સ ખાલી છે
હા તમારી વાત બિલકુલ સાચી છે તો કર્મનું ઘડું તો હા એ ભગવાન બધું જોવે છે ને હવે તો ભગવાન લેપટોપ લઈને જ બેઠા છે તમે શું કરો છો શું નહી હા તમને ખબર જ છે પણ તમે અંદરની અવાજને અંદરના અવાજને તમારા આત્માના અવાજને આપડે કોઈની સ જૂઠું પણ બોલીએ તો હ ખોટું પણ બોલીએ ખોટું કરીએ તો આપણને ખબર છે કે મેં એની સાથે ખો ટુ કર્યું પછી આપણે ઉપરથી અલગ અલગ બહના આપીએ છેએ કે આ જમાનો તોય હા પછી આપણે અલગ અલગ બહના આપીએ છેએ કે આ જમાનામાં તો હા હા આટલું તો ખોટું ચાલે હા આટલું ખોટું તો ચાલી જાય આ જમાનામાં કેટલું કોણ સીધું થાય છે શું કરવાનું એમ તો એ તો આપણને તો અંદરની અવાજ આવે જ છે આપણે અંદરની અવાજને દબાવી દઈએ છીએ દબાવી દે છે કે ના ના આ જમાનામાં આટલું તો ચાલે જ
આટલું ચાલે છે હા બસ હા બધાને જોઈએ છે ને કે આ આનો ખોટો કરે છે આ આમને દુઃખ આપે છે હાલની જનરેશન પણ હાલની જનરેશન જે હું કહું ને આંટી એટલી ખરાબ ચાલે છે એટલી ખરાબ ચાલે છે ને કે કોઈ ના કોઈના પર વિશ્વાસ જ કરવો જેવું નહી ભલે સામે વાળું સારું હોય કે ના હોય પણ હાલ કોઈના પણ વિશ્વાસ તો કરો જ મત કેમકે એક એટલો બસ માતા પિતા અને ભગવાન બી બધાને પૂજોય મત ને શું કરવા માટે પૂજો છો બધાને એ આપણે આપશે કે હા બકા તે આટલું કર્યું તે આમ કર્યું હું તો તમને આ લે પૈસા આપું ને આ વું ને તું મારું આમ બની જા ને વગેરે વગેરે કેટલું કેટલું ખરાબ ચાલે છે આ જનરેશન એટલી ખરાબ ચાલે છે ને બોલવા જેવું નથી આટલી ખરાબ જનરેશન ચાલે છે હાલની
હા સાચી વાત છે સાચી વાત છે
કોઈના પર ભરોસો કરવો જ એટલો મોટી વાત છે ને કે ભરોસો ભરોસો છોડો ને ભરોસો કરવો જ નહી ને કોઈના પણ મારા મમ્મી પપ્પા તો આજ કે છે બકા તું અગર ભણવા જાય છે ને તું ભણ આમ અગર થયું ને તો પછી જોઈ લેજે કે શું થાય હવે હું જોઈશુંને કેટલું કેટલું ખરાબ ચાલે લાઈફ તો
એચ્યુલ તમને ખરેખર અમારા કરતા વધારે ખબર હશે. હા તો તમે હા કે ઘણા છોકરાઓ તમારી જ આજુ બાજુ હો મા બાપ ખોટું કરતા હશે હમ કાલે જ અમારો હલો બાજુ વાળો છોકરો કેતો હતો બીજા કોઈ છોકરાની વાત નીકળી એટલે એ એટલી ઓલી લ ભાષામાં બોલ્યો. કે કાકી તમને ખબર છે કાકી કે કેટલું ફૂકે છે કે કેટલું પીવે છે? તમને ખબર છે તો અમે કીધું એ છોકરો તો બહુ સીધો છે. કાકી તમને ના ખબર પડે? એ સીધો છે, તમે એક છોકરો તો ગૂંગો છે બહુ જ સારો છે. કાકી તમને બધા સારા લાગે તમે બાર નીકળો. હ શાળાએ જાઓ ટ્યુશનમાં જાઓ તમને ના ખબર હોય એ લોકો કેવી રીતે વર્તન કરે છે, હ એણે એટલી એવી ભાષા માં કીધું ડાયરેક્ટ સીધી મને અને એમના મમ્મીને ડાયરેક્ટ એમ જ કીધું કાકી તમને ખબર છે? કે શું ચાલે છે. આ જમાનામાં એમ અને તમને એકચુલી વધારે ખરેખર વધારે ખબર હોય મારી દીકરી પણ આ હતી ને હમણાં તો કોલેજમાં છે એટલે એ પેલા એમ જ કેતી તી. કે પપ્પા તમને ના ખબર પડે તમે કયો કે આ બે દીકરીઓ સારી છે આ દીકરી અમે શાળાએ જઈએ છીએ અમને ખબર છે. કે એમનું રિઝલ્ટ શું છે, પરિણામ શું છે, એમનું વર્તન કેવું છે હ હમ ચાલો શરૂ હ
કે આ નહી આ નહી. અરે પણ હમને ખબર છે કેમ કે હમે તો ડેયલી આવા જાવ આ બધ ધુ કરીએ અને હમને ખબર છે, કેવું કેવું ચાલે છે. અને મને આ બધાથી એટલી નફરત છે, અગર કોઈ નો અગર બુરો પણ થાય સે ને મારા સામે મુું બસ બધું છોડીને ભલે મારી પ્રિન્સિપલ હોય ને મારા ઘરવાળા હોય. એ ગલત કરે છે તો બસ ગલત કરે છે. ભલે એ મારા મને કેટલું પણ સામે વાળું કહીએ ને કે આ નથી આમ છે.